હાલો કેમ છું મજામાં
હા તમે મજામાં
હા બસ સુવાની સુઈ ગયા તમે
ના ના તમારા એક ખાસ ટોપિક માટે ફોન કર્યો હતો શિક્ષણ શિક્ષણ અને વિદ્યાર્થીઓનોો અનુભવ
હા બહુ સરસ ટોપિક પસંદ કરિયો છે આપને આજકાલ નુ શિક્ષક કઈ ભણવા જેવું રહયું નથી તો પણ બાપ ઘણો ભણો ભણો એટલે છોકરાઓ ઉપર એટલું પ્રેશર ને કોરોના પછી તો બઉુ જ ઓછું થઈ ગયું છે ભણવા નું ઓનલાઈન માં લોકો મોબાઈલ તરફટલા પ્રેર ગયા કે શિક્ષણ થી તો દૂર ને મોબાઈલ ઓનલાઈનમાં વિડીયો ઓફ કરી ને એ લોકો મોબાઈલોમાં ગેમ રમવા માંડે અને મા બાપ ને એવું લાગવા માંડ્યું કે છોકરો મારો ઓનલાઈન ક્લાસીસ માં ભણે છે એટલે રીઝક બી ઓછું આવવા લાગ્યું અને ટ્યુશન કલાસીસ ના પણ પૈસા એટલા ખર્ચ આપો એટલે બધા થી બાજુ એ થઈ ગયુ સ્કૂલ ના ટીચરો પણ એટલા ફ્રી થઈ ગયા કે ના ચાલ ઓનલાઈન આપને પણ ખાસો સમય બચ પચી જાય છે સ્કૂલે જવાની જરૂર નથી ઓનલાઈન ક્લાસીસમાં કલાકમાં પતી જાય છે એટલે આ બધું બહુ અનુભવ થઈ ગયા વિદ્યાર્થીઓને અને એટલા ત્યાર પછી બધાને ભણવાનું એટલું કંટારજનક લાગ્યું કે બોરિંગ એવુ પણ લાગ્યું અમુક વિષય છે કે વિજ્ઞાન છે સમાજ વિદ્યા છે કે જે ભણવાનું આપડે બિલકુલ ક્યારેય પણ કામમાં નથી લાગવાનું એ ભણવા ઉપર આપડણે એટલું પ્રેશર આપી આપીને ગોખાઈ ગોખાઈને મોઢે કરવું પડે છે એટલે મારો જે સન હતોું બારમામાં ભણતો હતો તો એને કહીએ કે ભણ ભણો મમ્મી તું આખો દિવસ ભણવાનો આમું ઘણોથમ બર તમે ભણ્યા હું ભણ્યો શું કામમાં લાગ્યું શું કામમાં આવવાનું હત એટલે એને એમ જ છે કે આ બધા ભણાય છે પણ મેં કીધું બધા સીએ થાય છે બધા ડોક્ટર થાય છે તો ભણે જ છે ને ભણવા આગળ વધવા માટે જ ભણે છે અને મા બાપ પણ એટલું પૈસા ખર્ચીને ટ્યુશન ક્લાસીસ રખાય આવે છે સારી સ્કૂલો માં ભણાવે છે પણ વિદ્યાર્થીઓો અનુભવ એવું કે છે કે આ બધું ભણવાનું અરા જીંદગીમાં કઈ કામમાં આવવાનું નથી
અત્યારનું જે શિક્ષણ છે એ મેકોલય અંગ્રેજો એ આપણા માટે બનાયેલું આખું માળખું છે એમને પોતાના રાજમાં કામ કરવા માટે કારકુનો સામાન્ય નોકરો જોઈતા માટે એ લોકોએ શિક્ષણ પદ્ધતિ દાખલ કરી બાકી આપડી જે પ્રાચીન પદ્ધતિ હતી એ તો ગુરુકુલોમાં જઈને બધા વિદ્યાર્થીઓ ભણતા અને એમને જીવન ઉપયોગી બધી વસ્તુ શીખવાડવામાં આવતી જાણે કે જ્યોતિષ વિદ્યા છે સસ્થ ચલાવાની વિદ્યા છે ખેતી છે એટલે જે જીવનમાં ઉપયોગી થાય એવી બધી જ વસ્તુઓ એમને સંગીત છે નૃત્ય કળા છે સંગીત છે પુરુષોને પુરુષોને કામ લાગે એ રીતની અને સ્ત્રીઓને છોકરીઓને એમને કામ લાગે એ રીતની બધી કળાઓ શીખવાડવામાં આવતી હતી એટલે એ જે હતું એ એકદમ પરફેક્ટ હતું કેમકે એ લોકોને બધી જ વસ્તુ જીવનમાં કામમાં લાગે અત્યારે જે ભણતર છે. આમ જુઓ તો જીવન માં લગભગ કઈ કામ આવતું નથી બે પાંચ ટકા સિવાય બીજું બધું કામમાં આવતું નથી ઠીક છે, થોડું ઇંગ્લિશ તમને આવડતું એ કામમાં આવી જાય બાકી સાયન્સ ના અઘરા અઘરા નિયમ હોય કે ભૂગોળ હોય કે આ બધી વસ્તુ હોય એ તમારે હવે શીખીને જીવનમાં બિલકુલ ઉપયોગ થતો નથી અને ભણતર એટલું મોંઘુ પણ થઈ ગયું છે, ટ્યુશન ક્લાસીસ વગર ચાલતું નથી અને પૈસા ભી ખર્ચ થાય ભણતર બી થાયને વિદ્યાર્થી બિચારો ભણતર માંથી ઊંચો જ ના આવે સ્કૂલ માં ચાર પાંચ કલાક જાય ત્યાંથી સ્કૂલ માં જઈને ભણી મહિને આવે પાંચ છ કલાક પછી પાછો સ્કૂલ નું લેસન પતાવે પછી ટાઈમ રે ના રે પાછો ટ્યુશનમાં ભાગે એમજ બિચારો થાકી પાકીને સુઈ જાય બીજા દિવસથી આજ રૂટીન ચાલુ. એમને એમ એનો જે રમત ગમતને જે સર્વાંગીણ વિકાસ થવાનો હતો એ બધો થાય નહી અને માનસ સિક ચિંતા અને બોજામાં એનો વિકાસ અધૂરો રહી જાય
અને માતા પિતા પણ એવું ઈચ્છતા હોય ટમ ક્લાસીસ કર ટ્યુશન ક્લાસીસ ની આ ક્લાસીસ તો છે જ પણ સ્પીકિંગ કોર્સ કરે ના તો સ્વિમિંગ ક્લાસ જાય ના તો કોમ્પ્યુટર ક્લાસ જાય એટલે છોકરા ઉપર એટલું પ્રસર ટેન્શન નાખવામાં આવે છે એ લોકોને પૈસાગ આપવા અઘ્રા નથી ફરતા બસ પણ બધાની વચ્ચે મારો છોકરો બધી વસ્તુ એને આવડવી જોઈ પણ એનો ઇન્ટરેસ્ટ છે કે નહી એની તા છે એની આવડત છે. એ એ કરી શકશે કે નહી એ બધું કોઈ જોતા નથી એમ. પણ મારો છોકરો બધા ક્લાસીસ માં આગળ હોવું જોઈએ એવું મા બાપ ઈચ્છા હોય છે, અને ઇંગ્લિશ મીડિયમ પહેલાના જમાનામાં કયું હતુંને પેલા તો નાની સરકારી શાળાઓ. અત્યારે પ્રાઈવેટ સ્કૂલો એટલી થઈ ગય છે કે બધા લોકો પ્રાઇવેટ અ સરકારી કરતા એ લોકો એવું ઈચ્છે છે કે સરકારી સ્કૂલોમાં તો લોકો બધી કેટેગરી ના માણસો આવે છે, એટલે આપણા છોકરાઓમાં સારા સંસ્ કાર ના મળે એટલે આપડે સારી બધા ફેમિલી વાળા છોકરા આવતા એ સ્કૂલોમાં મોટી મોટી સ્કૂલોમાં એની ફી પણ એટલી હોય છે અને અ સંસ્કાર બી છોકરાઓ ગ્રુપ સારું બને સારું સારું શીખે ખરાબ વસ્તુ ના શીખે એ રીતે જેમ વધારે મોટી સ્કૂલો હોય ફેસલટી પણ એ લોકોનેટલી મળે છે કે એ લોકો ભણવા કરતા બીજા બીજી પ્રવૃતિ પર બધા ધ્યાન આપે છે. અને એ સરકારી સ્કૂલોમાં એ લોકો પણ ફમાં તો આવે ટીચરો આ સ્કૂલ હોય કે સરકારી કે પ્રાઈવેટ પણ ટીચરો ભણવા પ્રત્યે છોકરાઓ પ્રત્યે એટલું ધ્યાન આપતા નથી જયારે તમે જે કહો છો‌. ભ ગુરુકુલમ ની વ્યવસ્થા હતી બધું શીખવાડવામાં આવતું હતું એ સ્ત્રી ની બોતેર કળા અને પુરુષ ની ચોસઠ કળા એ આ બધા એ ચોસઠ બોતેર કળામાં બધી વસ્તુ આવી જાય રસોઈ કડા પછી સિલાઈ કામ છે ભરદ ગોથણ છે બહારની વસ્તુ છે અ અનાજની બધી જ પુરુષ ને લગતી પુરુષ ની કળાઓ સ્ત્રીઓને લગતી સ્ત્રીઓ એ બધી કળાઓ કળાઓ. ી એટલે કોઈ શિક્ષણ જરૂર નથી. પહેલાના જમાનામાં તો અમારા જીવનોમાં તો અમુક લોકોના ત્યાં એવા અવધારા પણ સાંભળ્યા છે એ પોતાના છોકરાઓને સ્કૂલો માં મો મોકલતા નહી કારણ કે આજનું સ્કૂલ નું શિક્ષણ કે એટલું ભારરૂૂપ થઈ ગયું છે એટલું મોંઘું પણ થઈ ગયું છે અને સરકાર મળતા ત્યાંગાડી એટલે એ પોતાની માતા પોતાના છોકરાને ઘરે ભણાવે હો છે.
અને પેલે કે છે કે સો શિક્ષક સો એક માત્ર સો શિક્ષક ક ની ગરજ સારી છે. એટલે માતા જારે તો રમત રમતમાં બ એને ખબર છે મારા છોકરામાં કેટલી યુખ્ય તોટું યાદ રાખી શકીએ છે. એ કઈ રીતે એને એક્ટિવ કરવો કઈ રીતે એને ભણ શીખવાડવું એટલે ટેન્શન બી નથી લાગતુંું મને ટીચર બોલ એ કરશે એટલે શાંતિથી ભણે છે મમ્મી એને જયારે એક લાગે કે હવે રમવા દેવાનો ટાઈમ છે કેને રમવા પણ દે છે અને જુઓ તો બીજા ક્લાસમાં જે સ્કૂલમાં ભણતા છોકરાઓ કરતા પણ એ છોકરો. ફર્સ્ટ નંબર એક્ઝામ આપી તો ફર્સ્ટ નંબરે એ છોકરો. પાસ આવેાય છે એટલે એની પાસે સ્કૂલ નું નોલેજ મળે છે એ સંસ્કારની જે બહાર નું નોલેજ છે એ પણ એને મળે છે એ જે આપતા નથી. એ લોકો એવું કે છે કે એ સંસ્કાર તો છોકરાઓ મા બાપ માં આપણે આપણું શિક્ષણ આપો અને ઘણી વખત શિક્ષકોને પણ અમુક વસ્તુ કે ન્યૂટન ના છે ગુરા ગુરુત્કર્ષણ ના નિયમો છે અમુક સાયન્સ ના બી ગણિતનાને એના દાખલાઓ છે તો કેટલાક એવા દાખલા છે ટીચરોને પણ ક્લાસીસ કરવા પડ પોતે રન લર્ન કરવા પડતા હોય છે પછી એ લોકો સ્ટુડન્ટ ને શીખવાી શકે એટલે આટલી અઘરી વસ્તુ જોતી શરૂને ન ફાવતી હો તો છોકરાઓને શું શીખવાડવાના છે
અત્યારનું જે શિક્ષણ છે આખું ગોખણ પટ્ટી ચાલે છે વિદ્યાર્થી સમજે કે ના સમજે એમને ફરજયાત બધી વસ્તુ ગોખવી પડે હવે ગોકણ પટ્ટી એટલે ખાલી એનું ગોકણપતિ એટલે તમારે એ વસ્તુ ખાલી એક્ઝામ પૂરતી થઈ ગઈ સી મે તમે એક્ઝામ પતી એટલે પછી ભૂલી જવાનું કશું યાદ ના આવે કે કશું ના અત્યારે બધાને ઇંગ્લશ મીડિયમ ન ક્રેઝ છે ત્યારે મોટા મોટા મહાપુરુષો કે મોટા મોટા જે શિક્ષણ શાસ્ત્રીઓ છે એક એસે કે બાળકને જે શિક્ષણ આપો છો એમની માતૃભાષામાં જ હોવું જોઈએ બીજી ભાષામાં આપો તો બાળક ન જોઈએ એવો વિકાસ થતો નથી અને બાળક બધી રીતે પાછળ પડે છે નબળું પડે છે એને ના તો પો પોતાની માતૃભાષા વ્યવસ્થિત આવડે કે ના ઇંગ્લિશ વ્યવસ્થિત આવડે એટલે પેલા ધોબી ના કુતા જેવું કામ થઈ જાય અને ગરના ન ઘાટ ન એવું હાલત થઈ જાય બાળક ની હ કે માતૃભાષા પણ વ્યવસ્થિત બોલી ના શકે શીખી ના શકે અને અંગ્રેજી બીજી ભાષા એમાં એને ભણ ભણ કરાવે પણ એ ખાલી ગોખણ પટ્ટી પૂલતું જ હોય અને તમે કહો કે ભે ઇંગ્લિશમાં વ્યવસ્થિત વાત ક તો એ વાત પણ ના કરી શકે એટલે બધી બાજુથી બિચારો ભીસાઈ જાય અને ટ્યુશન ફરજિયાત કરવા પડે એના માટે કેમ કે ઘરે તો આવડે ની સ્કૂલ માં બી બેન જે ભણાવે સમજાય નહી એટલે ફરજયાત ટ્યુશન કરવા પડે એટલે એના ઉપર કેટલો બધો બોજો વધી જાય
હમ. અ મારી બાજુમાં જે એટલે જનરલી જ વાત કરું છું કે બધા ઇંગ્લિશ મીડિયમ છોકરાઓ ભણતા હોય છે, અને એમની સ્કૂલોમાં ગુજરાતીતો બિલકુલ નહી બોલવા ટીચર એ લોકોને બોલે છે, કે તમે ગુજરાત શબ્દ વાપરવાનું નહી માતૃભાષા બોલવાની નહી ઈંગ્લિશ કા તો હિન્દી આ બે ભાષા સિવાય તમારે કોઈ ભાષા ત્રીજી બોલવાની ની માતૃભાષા કે જે ગુજરાતી વિષયને પેપર ને ભણવા પૂરતી જ હોય ધારો કે એમને કહી કે સરપંચો કે નકસાય પાંચોટેર ટકા એટલે તરત ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ કેશે મીન્સ એટલે એમને ખ્યાલ જ નથી આવત કે સેવીનટી ફાઈવ એટલે કેટલા કે અને ગુજરાતી મી ડયમમા ભણતા છોકરાઓને પૂછશો કે સેવેનટી ફાઈ કેટલા સીકસટી નાઈન કેટલા તો તરત બો લસે પણ આ લોકોને એ ભાષાને ખબર નથી પડતી ને ઘરમાં પણ એ લોકોને એવું કે છે, કે મમ્મી અમાર ટીચર એવું કીધું છે, કે ઘરમાં પણ તમારે મમ્મી સાથે હિન્દીમાં વાત કરવા અને મમ્મી તમા ઇંગ્શ મીલીમમા પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એટલે પોતાને એ છોકરાઓને ભણાવે કેવી રી તે પેલા ધોરણથી જ એટલું હાર્ડ આવતું હોય છે.
હ
વન ટુ ઝ વન વન થ્રી ઝ ટુ એવી રીતે એવી રીતે બોલાવતા કરતા એ લોકોને ફા વે જ નય કારણ કે ભણ્યા જ નથી તો એ પોતે ભણે એના કરતા ટ્યુશન ર કે ઘરના પણ કામ હોય એટલે પોતે સ્ટેટસ પ્રમાણે ઇંગ્લિશ મીડયમમાં ભણવા માંગે છે, પણ પોતાના છોકરાને ભણાય નથી શકતા ક્લાસીસ રાખે પણ તમારો છોકરો ગુજરાતી મીડિયમ ભણવા લાયક છે, તો તમે એમનું સ્ટેટસ નીચું થઈ જાય છે, કે અમે જો અ ગુજરાતી મીડિયમાં ભણે સોમારી સર્કલના બ ધા ઇંગ્લિશ મીડિયમમાં છે, તો કે હાય હાય એના છોકરાને તો જો ગુજરાતી મીડિયમમાં ભણાવે છે. તો શું પાસ થશે ડફોડો જ હશે એટલે જ એને ગુજરાતી મીડિયમમાં ભણાવતા
ચાલો તમારી સાથે વાત કરવાનો ઘણો આનંદ થયો ઘણી વસ્તુ જાણવા મળી
હા મને થેન્ક યુ